હલ્લો ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો?
હા ભાઈ બસ મજામાં તમને ખબર તો છે કે અને ચોમાસાની સિઝન ચાલી રહી છે. તો બસ એમમાં જે જે કઈ પ્રકારનું પ્રોડક્શન થતું છે તો તેના વિશે તમારા સાથે થોડીક વાતચીત કરવા માંગતો હતો હું તો બસ મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે જે વરસાદ પડે તો તેનું પાણી ગમે ત્યાં આવી જાય છે મતલબ જે સરકાર છે ટાણા ડેનેજ લાઈનની સુવિધા તો કરે છે પણ તેમાં પાણી જતું નથી. અને બધું પાણી આમ ગમે ત્યાં જતું રહી છે અને લોકોના ઘરમાંને એમ જતું રહી છે હમણાં જ ગઈકાલે એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને એટલી ગંદકીનો માહોલ થઈ ગયો હતો કે શું કરો અમારા દાદા દાદી બિચારા બીમાર છે તો તેમને પણ જેમ ટનકારને બધું સાચવ્યું અને કર્યું તમારા બાજુ બધું કેવું છે ત્યાં?
અમારા બાજુ પણ ભાઈ અમાર એવું છે અમે જે ગામડામાં રહીએ છીએ. એટલું એટલે પાણી એટલું બધું નથી આવી રહેતું પરંતુ જે ગામડામાં કચરાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે ગામડાના લોકો એટલા બધા જાગૃત ની હોય ને ગમે ત્યાં બધું કચરો એટલે કે બધા આ વ્યસનનો અમુક ખબર તમને ખબર ગામડામાં ઘણા બધા લોકો વ્યસન કરતા હોય છે જેમ કે ધુમ્રપાન કોઈ તંબાકુ છે બીડી છે સિગારેટ છે કે પછી અન્ય કોઈ પણ ગુટકા છે. એ બધું ખાય છે અને ગમે ત્યાં બધું કચરો ફેંકી દે છે. અને અમારા ગામમાં આમ તો પાણીનું જે બધું આમ આવું ગમે ત્યાં સ્તોર નથી રહેતો પાણી વહેતું જયા કરે છે અને હજી અમારે જે ઘર જે ખાલી છે ત્યાં અમાર જે બધા જે અમારા ગામમાં ઘર ઘરે ઘરે જે ગટરો માટે જે પાણી આવે છે. ત્યાં એકઠું થઈ જાય છે અને ત્યાં નીકળી જાય છે એટલે પાણી તો એટલું બધું ભ ભરાઈ જતું પરંતુ અમારા બાજુ છે ને ગમે ત્યાં બધા કચરો ખૂબ ફેંકે છે અને ઘણા બધા લોકો ગમે તમને પેલા કીધું ગમે ત્યા થુંકે છે ને એવું બધું કરે છે. એટલે આવો હમણાં ચોમાસા ના સિઝન માં જ એટલે હવા પણ એટલી બધી દુર્ગંધ આવે છે ને એટલો કચરો ગમે ત્યાં ફેકે છે એ લોકો જેના કારણે મચ્છરો ભાગે છે અને માખીઓ ભાગે છે એટલે આમ અમારા ગામમાં ઘણા બધા લોકો બીમાર પણ પડે છે એટલે કે અમારા ગામમાં મોસ્ટલી અમારા જે પરિવાર છે તેમાં ઘરે એવું છે કે સામાન્ય બીમારી થયા કરે છે જેમ કે શરદી છે ઉધરસ છે તાવ છે. ખાસી છે કારણ કે ચોમાસાના સિઝનમાં આવું બધું થવાનું જ છે કારણ કે આપણે જો પોતાના શરીરને સારવાર બરાબરની રાખશું તો પછી આપ ણને આવી બધી બીમારી જોવા મળશે તો તમારા ઘરમાં બધા લોકોને આવું બધી સામાન્ય બીમારી થાય છે?
હ ભાઈ. તમને કીધું તેમ કે ગઈકાલે વરસાદના કારણે જે પાણી આવી ગયું હતું તો તેના કારણે જે અમારા બાજુમાં જે અંકલ હતાં તો તેમને જરાક ખાસી શરદી અને તાવનો જેવો વાતાવરણના લીધે થઈ ગયું હતું તો પછી ઘરેલું ઉપાય કર્યું છે જેમ કે તમને ખબર છે તો કાળાં અને બધો જાત જાતનો ટાઈપ હોય. એ ટાઈપનુ ક્યું છે વિક્સને બધું લગાવ્યું એટલે આવી ગયું હતું એટલું બધું કઈ મોટી બીમારી ન હતી. પણ તમે કીધું તેમ કે જે કચલો કચરો ગમે ત્યાં તો તેના જ કારણે જે ડ્રેનેજ લાઈન હોય છે તે બધી આમ પુરાઈ જાય છે. અને જે જેનું ગંદુ પાણી છે તે પછી ઉભરાઈ આવે છે અને એ પાણી જો ઉભરાઈ આવે ત્યાં જ પછી જંતુઓ જેમ પેદા થાય છે તમે કીધું તેમ કે મચ્છર છે એ અને બધું જતુંનાશક બધાં કીડાઓ છે તે બધાં જન્મે છે. અને ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારી ઉદભવ થાય છે અને આ બીમારીઓ તો આપણા માટે ખૂબ હાનિકારક હોય છે તો તમને ખબર જ છે. કે ડેન્ગ્યુ થઈ જાય છે તો માણસને બીમાર પડી જાય છે અને એને હોસ્પિટલમાં જાવા પડે છે તેમાં પણ એમ એવું જ થાય છે તો આપણે કાળજી લેવી જોઈએ અને કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. અવે તો અમુક જગ્યા પર તો સુવિધા આપેલી જ છે કે સૂકો કચરો અલગ કચરાપેટીમાં નાખવાનો અને ગીલો કચરો અલગ કચરાપેટીમાં નાખવાનો. પણ અમુક લોકો એનું પાલન નથી કરતાં, કચરો ઘરના બહાર એકાદ ખાલી જગ્યા પર જ લાખી દે છે. તો તે જ પછી હવામાંથી આમતેમ ઉડીને ગમે ત્યાં જાય છે તો આપણે ધ્યાનમાં લેવું જોઈએ તમારે બાજુ આવી કઈ ડસ્ટબિનની સુવિધા છે?
હા ભાઈ અમારા બાજુ તો છે એમ તો ગટરની સુવિધા અને અમારા બાજુ એમ તો કચરાપેટીની પણ સુવિધા છે. પરંતુ લોકો સમાજતા નથી ને ગમે ત્યાં કચરો ફેંકે છે. પરંતુ અમે તો આ વખતે આજે અમારા જે ગામનાં સરપંચ છે તેમને અમે જાણ કરી. કે આવા લોકો ગમે ત્યાં કચરો ફેકે છે તમે યોગ્ય રીતે એ લોકને જે આવું ગમે તેમ આજુબાજુ કોઈના ઘરનાં બાજુ કે પછી આપણા બાજુ ગમે ત્યાં રસ્તાઓમાં હવે જે પણ કચરા કરતું જો આપણને દેખાય તો તો પછી એના પર આપણે દંડ લેવો જોઈએ. કારણ કે આપણા દેશમાં એવો ઘણી બધી જગ્યાએ છે આપણાં ગમે ત્યાં બધો કચરો ફેંકે છે. અને આપણને ઘણી બધી જગ્યાએ સરકારી જગ્યાએ નગરપાલિકા મહાનગરપાલિકા અથવા આપણા દેશમાં ઘણાં બધા જેવા જોવાયલા સ્થળો છે જેમ કે તીર્થસ્થાનો છે. પછી આવા પ્રવાસીઓમાં ફરવાલાયક જેમ કે ની સિઝન છે. ત્યાં પણ આપણને કચરો જોવા મલી જાય છે. એટલે કે આપણા દેશમાં આવું બધું જોવા મલશે તો પછી આપણા દેશમાં ઘણાં બધાં લોકો જે બહારથી જે ફરવા માટ આવે છે કે પછી આપણા બધાં ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે કે પછી આવાં બધાં ચોમાસાના સિઝનમાં જે સાપુતારા છે પછી ડોન ડુંગર છે. કે પછી મોટી કોરવડ છે કે પછી અ ગમે ત્યાં એટલે કે જે ભઈ મુંબઈના જે હરેિશચન્દ્રગઢ છે, સરદાર ફોર્ટ છે એ બધી જગ્યાએ મોટાં મોટાં એટલે કેવા આવા વિદેશોના બધાં વ્યક્તિ ફરવા આવે તો પછી આપણા દેશમાં આવું બધું ગંદકી હશે. તો એ લોકને શું લાગશે? એટલે આપણા દેશમાં આવી બધી ગંદકી ફેલાતી હોય તે એ લોકો પણ ફરવા પછી નહીં આવે કારણ કે આપણા દેશમાં એટલો બધો કચરો ફેલાઈ રહ્યો છે. એટલે આ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા કચરો ની ફેલાવો જોઈએ. ને પ્રદૂષણને અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે જો હમણાંથી પ્રદૂષણ ની અટકાવશું તો પછી આપણા દેશમાં કે પછી આપણાં દેશનાં ઘણા બધા વ્યક્તિ એ લોકો જાગૃત નહીં રહેશે ને આવું બધું કરશે કારણ કે આપણે જો આવા કોઈ પણ કચરો ફેલાવતું હોય ને પછી એને આપણે જવા દીએ તો પછીની ચાલે કારણ કે આપણા દેશમાં કડક નિયમ હોવા જોઈએ. કારન કે તમને પણ ખબર જ છે કે બહારનાં દેશમાં કેટલા બધાં નિયમ કડક હોય છે ને બધા લોકો જે સ્વચ્છતા પ્રત્યે ખુબ જાગૃત છે. એટલે એ લોકો ના ઘર સામે એવો બગીચો પણ રાખવામાં આવે છે. અને એ લોકોને ફરજિયાત એ લોકો લોંચાર રૂપી જ પડે છે. એવું પણ એ લોકો નિયમ બનાવેલો છે. અને એ લોકો ના આજુાજુ કોઈ પણ એ કચરણી ફેલાવ જોઈએ. એટ લોકોને રસ્તા પર એ ઘરમાં એટલે ઘર નજીક એ કેમેરા પણ મૂકવામાં આવે છે. કે એ લોકો કચરા કરતા છે. ગમે ત ફેંતા છે. કે એવું પણ એ લોકો જોય છે. આપણા દેશમાં પણ એવ હોવાો જોઈએ. અને આપણા દેશમાં ઘણા બધા લોકો એમ. વિચારવું જોઈએ કે, ભાઈ આજે બહાર ના જે દેશો છે. કેટલા સ્વચ્છ છે, અને કેટલા સુંદર છે. તેવું આપડો દેશ પણ બનાવવાનું છે. કારણ કે, આપણા દેશ માં એ ઘણી બધી જગ્યાએ કચરો જોવા મળે છે. કારણ કે આપણા દેશમાં એવું રીઠેલ નદીક. છે ત્યાં પણ તમને ખબર જ હશે. કે ગમે ત્યાં કે પછા દરિયાના. ખૂબ એવો કચરો જોવા મળે છે. પાણીની બોટલ કે પછી અન્ય પ્રકારના બધા કચરા જોવા મળે છે. એટલે કે આપડે હવે તો બધું સુધરવું જોઈએ. કારણ કે આપણે જ જાું બધું કરશું? તો પછી આપણા દેશનું કે પછી આપણા દેશનું આમ. કશે આગળ ની જાય અને આપણા દેશનું નામ આવું કચરા પાસે પ્રદુષણ ના પ્રત્યે બહુ વધારે જાગી જાય. એટલે આપણા દેશમાં જે પ્રદુષણ થતું છે. તેને અટકાવવું ખુબ જરૂરી છે. બાકી તમારે શું કેવું છે? આના વિશે બીજું?
હા ભાઈ સાચી વાત છે કે આ તમે જે કીધું તેના કેમેરા લગાવેલા છે. તો આપણા દેશમાં પણ થવું જ જોઈએ અને તમને ખબર છે કે આપણા અહીંયા ઘણી મોટી મોટી ફેક્ટરીઓ આવી આવી રહેલી છે અને ઘણી બધી છે પણ તેના કારણે એટલું બધું પ્રદુષણ થાય છે જેમ કે જે ફેક્ટરીમાં જે નીકળત જે ગંદું પાણી છે તે લોકો જે તળાવો હોય છે નદીઓ હોય છે તેમાં ફેંકી દે છે તો આ પાણી ફેક્ટનું જે ગંદુ પાણી છે તે આપણા, જે નદીનું પાણી છે માં ભરીને પછી એ પાણી પીવાલાયક પણ ન રહે છે અને ગામડામાં તો તમને ખબર જ છે કે લોકો મોસ્ટલી નદીનું જ પાણી પીતા હોય છે તો સરકારારે આ વસ્તુ જન્મ લેવો જોઈએ અને પાી કંપની જે પોતાનું ગડુ પાણી નદી માં છોડી દઈ છે તો તેના પર કડક એક નિયમ અપ્લાય કરવો જોઈએ અને તમને ખબર જ છે કે એમાં તુ મોનો પણ કેટલો ગંદો નીકળે છે અને વાતાવરણમાં કેટલી ગંદી સ્મેલ આવે છે તો આને પણ સક્ય જન્મ લેવું જ જોઈએ કારણ કે કંપનીને એવા વિસ્તારમાં રાખવી જોઈએ કે જ્યાં આજુબાજુના વિસ્તારમાં ઘર એવું ના હોય અને હોય તોાપ ઓછું હોય જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે અને પ્રદુષણ ઓછું થાય તો, અને ફકરીને આજુબાજુ તમને ખબર જ છે કે લોકો પાર્કિંગને એવું મોટું કરે છે. પણ એના માટે લોકોએ વૃક્ષ પણ વાવા જોઈએ જેથી કરીને જે, વૃક્ષ હોય આપણને ઓક્સિજન આપે અને જે પ્રદુષણ છે તે અટકાવતા ઓછું કરે. અને બીજું તો છેજ કે તમે કીધું કે તમાકુ સિગરેટ એ બધું ખાય છે તો એના કારણે પણ પરતન થતું જ છે જેમકે સિગરેટ પીવાથી જે ધુમરો બહાર નીકળે છે તે પણ એક પ્રકારનું પ્રદુષણ જ હોય છે. અને જે તમાકુને એવું ખાવાથી ૂકે છે તો તે પણ એક પ્રકારનું ગંદુ કવાય કારણ કે ગંદકી કરે છે તો આ બધી બાબતને ધ્યાનમાં લેવું જોઈએ અને આવું બધું વ્યસનો ન કરવું જોઈએ જેથી કરીએને, પોતે તો બીમાર ના પડે અને સામને વાળાનું સ્વાસ્થ્ય પણ સારું રહે તો આપડણે આજે આપણું પ્રદર્શન અટકાવવું જોઈએ અને બને ત્યાં સુધી ગાડીઓનોો ઉપયોગ ઓછો કરવો જોઈએ કશે જવું હોય તો બને ત્યાં સુધી જે બસ છે પછી ટ્રેન છે તો ટ્રેન નો આપડો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપડણે બધા ટ્રેનને બસનો ઉપયોગ કરીશુંને તો રસ્તા પર ગાડી ઓછી ફરશે અને જે ગાડીને, કારમાંથી જે ગંદો ધુમો નીિકટ છે તે પણ ઓછા પ્રમાણમાં નીકળશે અને પ્રદુષણ ઓછું થશે તો બસ આપણેેને આપણે બધા જાગૃત થવું જોઈએ અને બધા પગલાને આપણેે, નિર્ણય લેવા જોઈએ જેથી કરીને પ્રદુષણ ને આપણે બને છે સુથી આપણે ઘટાડી શકાય તમારો શું કેવું છે આ વિશે.
હા ભાઈ મારે પણ એજ કેવું છે કે આપણા દેશમાં એ બધી પરિસ્થિતિ એ બધી સમસ્યા. બધી થઈ રહી છે એ સરકારે ધ્યાન રાખવું જોઈએ અને સરકારે એ માન્ય કરવું જોઈએ કે હા કોઈ પણ શહેરમાં કોઈ પણ જિલ્લા એ કોઈ પણ એબટી એટલે કે આપડે કોઈ પણ જામડામાં મધ્યાન આપવુંઈને બધી કરવું જોઈએ્યા ક્યાં કેટલું પ્રદુશન થઈ રહ્યું છે અને ક્યાં વધારે થઈ રહ્યું છે કે પછી ક્યાં જરૂરી છે કે ત્યાં વધારે પગલા લેવા જોઈએ કારણ કે ગામડાઓમાં પણ એ બધું હોય છે. અને શહેરોમાં પણ ઘણા બધા કચરો જોવા મળી જાય છે. પરંતુ જે આપણા દેશમાંણાં જે ઉદ્યોગો બધ વધી રહ્યા છે તેના વિ હું તમારી સાથે વાતચીત કરવામાંગું કેમ કે આપણા દેશમાં ઘણા બધા ઉદ્યોગો હતા નવા નવા સ્થાપિત થઈ રહ્યા છે અને આપણા દેશમાં અમુક જંગલો હતા. એટલે કે તે પણ કપાવા માંડ્યા છે એટલે મારે એજ કેવું છે કે જે જંગલો છે. તેની જગ્યા આપણે રાખવી જોઈએ કારણ કે જંગલોમાં ઘણા બધા પ્રકારના પાણી પ્રાણીઓ ગળ રહે છે. પછ તેના કારણે જો આપણેે એ લોકોનું ઘર છીનવી લઈએ તો ની ચાલે. કારણ કે જે જંગલો છે તેને જંગલો રહેવા જોઈ કારણ કે વૃક્ષો કાપવાથી આપણા દેશનું નુકસાન થવાનું છે કારણ કે તમને ખબર છેશે કે વૃક્ષ કાપવાથી આપણા દેશમાં ગંભીર પ્રકારની એ બધી પરિસ્થિત થઈ જાય જેમ કે આ અલગ હવામાનમાં કાર્બન ડાયક્સાઇડ પ્રમાણ વધે છે અને ઓક્સિજન પ્રમાણ ઘટે છે એ એટલે કે જંગલમાં જે રહે પ્રાણીઓનો પણ છીનવાઈ જાય છે જે જંગલમાં જે પ્રાણી રહેવા છે. ભછ સિંહ છે દીપડા છે તે પછી ગામડામાં કે પછી અન્ય શહેરોમાં જોવા મળે છે આપણને. એટલે બીા એ લોકો ક્યાં જ ગ ઘરે છેે પછી એ લોકો આ ગમે ફરિયા કરે છે. અને આપણને જોવા મળે છે એટલે કે આપડે એ ધ્યાન રાખવું છેએ કે આપ સરકારે પણ એ કાયદો ઉઠાવો જેઈ કે તે ઉદ્યોગો વધતા રહે છે. તે યોગ્ય જગ્યા યોગ્ય પ જંગલો કપવાને એની ચાલે. કારણ કે અમારાવા જે ગામડું છે તેના લ પણ એક ઉદગ આવેલું છે અને એમાંથી પણ એટલી બધી રાધના બધી ખરાબ દુર્ઘંધના આવે છે અમારા સ્મેલ આવે છે. એટલે સ્માઈલ મીન્સ કે એટલી બધી દુર્ગંધ પેપર આવે છે કે ઘણા બધા લોકોને શ્વાસ લેવાનું તકલીફ પડે છે અમારા ઘર બાજુ એટલે કે અમારા જે ગામડાના ઘણા બધા લોકો ચાલવા નીકળે છે રાતના એમને અ્યારે આવ સ્માઈલ દુર્ગંધ એ આવે છે. અને પછી એ લોકોને અમને વિચાર પણ આવ્યો કે અમારા સરપંચથી સાથે અમે એવુંું કે અમે નિરીક્ષણ પણ કર્યું અને પછી હેલ્પ નથી કીધું કે ભાઈ તમારે જે હવામાન માં નીકળતા ધુમાણો છે તમે યોગ્ય રીતે પેલું કરો અને કચરો પણ નીકળે છે યોગ્ય ર યોગ્ય જગ્યાએ મૂકો તેના લ પ્રદુષણ થશે એમ એટલે આપણેે આ બધું યોગ્ય પેલું કરવું જોઈએ બાકી તમારા જે શહેરમાં તમે જે શહેરમાં રહો છો. ત્યાં બધું બધું સ્મેલ આવે છે કે નહીં આવે છે?
હા ભાઈ અમારે શહેરના શહેરમાં પણ આવી સમસ્યા છે. સારું તો ભાઈ આપણે મળી આગળ પણ આવીી ઘણી બધી પ્રદુષણ વિશે વાતો કરીશું.
હા ભાઈ સારું મળીએ.